હા મજામાં. કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં છે.
હમ્મ.
બધું શાકભાજી ના બધું લાયા બધું મોઘું થઈ ગયું છે એવું તો
હમમ અ સાચી વાત છે બઉ જ મોઘું થઇ ગયું છે. મોંઘવારી બઉ જ વધી ગઈ
એમાં કે છે શરીર માટે ફ્રૂટ્સ ખાઓ વેજીિટેબલ્સ ખાઓ પણ આ બધું તો કેટલું મોઘું થઈ ગયું છે. હવે શું ફ્રૂટ ખાય.
સાચી વાત છે. લોકોને ખાવું હોય તો પણ ના ખાઈ શકે ને કારણ કે એ જો ફ્રૂટ્સ ને એ ખાવા જાય તો પછી બીજી જીવન જરૂરિયાતની, રોજિંદા જીવન માટે જે જરૂરી વસ્તુ છે એ રહી જાય.
હા હવે એવું થ એ એવું થઈ ગય છે કે હેલ્દી વસ્તુ બધા મોગા છે અન અન હેેલ્દી વસ્તુ બોવ સસ્તા મળે છે. હા ખાવા પીવાનું તો બીજી વાત છે પણ બાકી બધું પણ મોઘું થઈ ગયું છે. આ એજ્યુકેશન જો ને કેટલું મોઘું
કેટલું મોઘું? કેટલી સૂચનાઓની વધી ગઈ છે. છે. હવે બે ત્રણ છોકરાઓ હોય એ મા બાપ શું કરે બિચારા
હમમ અ હવે એક નું કરતા કરતા તો બઉ આમ હેરાન થઈ જવા બધું.
ત મે સ્કૂલો પણ ઓછી દિવસે દિવસે થતી જાય છે.
હમ્મ. હમ્મ પાછો આવય તો ફીસ કેટલી ભરવ પડે છે બધું. ના ના ના ના છોક .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
હવે તો કે છે મોંઘવારી પાછી વધવાની છે.
હ. વર્ગ અને બિચારો ગરીબો શું કરશે આમાં. વધારે ભારત તો એની ઉપર જ આવે. આવે છેને એ બિચારા મોંઘર જેટલું કમાય છે એટલું તો બસ આમાં જ જતું રહેે છે બચ્ચે તો તો એ લોકો પાસે કઈ થઈ શકતી જ નથી.
એજ હવે એક બાજુ કે છે આ લો આમ કરો પણ બીજી બાજુ કેટલું મોંઘું કરે છે બધું જ વસ્તુ.
અમારી પાસેના કારણો પણ ઘણા જવાબદાર છે કે એની માટેના જે ઉ આનું જે કાચો માલ છે એ મળતો નથી. કે મોટા મોટા વેપારીઓ એનો સંગ્રહ કરે. જે નફાખોરી કરે છે એના કારણે પણ એના પાછળના આ કારણો પણ હોય શકે છે.
બરાબર પણ એ કેવું છે ને હવે એવું થઈ ગયું છે જો એક વસ્તુ લેવાનું હોય ને તો પણ આટલું વિચાર વિચારવું પડે કે લઈ કે ન લઈ પાછી એવું થઈ ગયું એમાં કેયું છે જે હાઈ ક્લાસ છે એમને પ્રોબ્લેમ નથી. કે આવ કે મિડલ ક્લાસ ને બહ પ્રોબ્લેમ આવે.
હા બીજ મધ્ય દરગજામાં પીસાય છે.
હમ્મ એમાં જે એકદમ લોઅર છે એમને તો કઈ પડી નથી. કે મોગું થાય કે સસ્તું થાય એ જે આપડે મીડલ ક્લાસ વાલા છે એમને જ પ્રોબ્લેમ
હમ્મ મિડલ ક્લાસ ન જ પડે છે.
હમ્મ અને હવે કેવું છે છોકરાનું કંઈક વસ્તુ એવું હોય છે કે આપડે આ કરું જ પડે હવે આ એક્ટિવિટી કરાવવાની છે એનો ક્લાસ કરાવનો છે બાકી એમ બધું કરું જ પડે.
બીજી વસ્તુને તમે ચલો છોડી શકો છો પણ તમે તમારી જીવન જરૂરિયાત વસ્તુ તો એ તો તમે ના છોડી શકો ને એ તો તમારે ગમે તે ભોગે લેવી પડે ને. એના વિના તો તમારે ચાલે જ નહી.
એજ તો વાત છે બધું હવે આપણે ફ્રૂટસ આ ખાવું પડે હવે જો કરા તો આપું જ પડે ને ફ્રૂટ વેજીિટેબલ આપણ કેટલુંક બધું ઘર ન આપશે એમને
હમ્મ.
એ લેવા જઈ તો આટલું મોંઘું કે છે પાછો.
સાચી વાત છે મોઘવારી મોંઘવારી ના કારણે તો અત્યારે આપઘાત લાગે છે કેટલા વધી ગયા છે લોકો મતલબ અત્યારે મેન્ટ ડિપ્રેશનમાં આવી જાય છે. કે આટલી મોંઘવારી બધી છે શું કરીશું.
છે કે સેલરી નથી વધતી ને મોંઘવારી વધે છે એટલે આ બધું પ્રેશર પડે છે ઘરમાં માણસ હોય છે ના કર એ ડિપ્રેશન માં જાય. પાછો કે આ તો વધતું નથી પણ મોંઘવારી વધે છે આના પાછો ફેમિલી ની છોકરાઓ ન કરવાનું બધું જ મોંઘું છે કઈક સસ્ તું નથી હવે.
એવી નથી કે આના વિના આપડે ચલાવી લઈશું આના વિના ચલાવી લઈશું દરેક વસ્તુ વિના જીવનમાં ચાલેલી એ નથી.
હમ અમુક વસ્તુ તો ચાલી જ પણ જે જોઈએ આ તો જોઈએ જ ને પાછું બીજું આપ એમાં ના એડજસ્ટ કરીશ હમ. તમે આ કો પણ આવીજો ને એ હોસ્પિટલ પણ કેટલું મોગું થઈ ગય છે કઈક કરવા જવ તો કેટલું બધું બિલ આવે છે એમાં
હ હ હમ.
થઈ ગઈ છે કે આ જવાનું છે તો જવાનું છે હોસ્પિટલમાં એવી જગ્યાએ કઈ કરી ના શકાય. અચ્છા
હમ દ કરવા માટે કઈક ઉપડ શોધવા જોઈએ સરકારેને આપડે પણ કઈક વિચારવું જોઈએ કે અનુતાની પાછના કારણો શું છે અને ઓછું કરવા માટે શું કરવું જોઈએ.
એ તો ના ખાય. તો બી મોજબૂત થવા બધ એમને ફેર નહી પડતો એમાં એ તો બધું ટેક્સ ને આ બધું તો દરેક વસ્તુ ઉપર તો લગાવે
મજા આવે છે હ.
એમાં કેટલું પણ ટ્રાય કરો તમે નહી થવાનું આવે તો મોંઘું થશે દિવસ દિવસો દિવસ મોગું થશે.
હમ.
અને આમાં જો યુગ ચાલે છે ને એના લીધે વધારે મોંઘવારી થઈ ગઈ છે બધી સિલન્ડર એની બધ
હા એનો એ એનું અસર થતી હોય છે મોંઘવારી ઉપર મોઘ
કોનું ચાલે છે ને પછી આપડે મોંઘવારી ભોગવું પડે એમ
હવે આપણાથી બનતા પ્રયાસો કરીએ કે ભાઈ ચાલ કોઈ વસ્તુમાં વધારે આપણે વાપરતા હોય તો ઓછી વાપરી શકીએ કે ગૃહિણી આપણે ગૃહિણી તરીકે આપણે એ વિચારી શકીએ કે ચાલ આટલી વસ્તુથી કામ ચાલે છે તો ચાલ આટલી થી જ કરીએ. પછી હવે બીજું તો કેટલું અને કેટલી વસ્તુમાં કંજુસાય પણ કરી શકાય કરી કરીને પણ
એ તો ના જ થાય છોકરાઓ હોય ત્યાં તો ના જ થાય બધું એ છોકરાઓ માટે કરવું જ પડે પાછું આપણ તો કરી લે મો લોકો પણ નાના છોકરાને તકલીફ પડેલ પછી
હા બીજું છે.
હમ પછી યાર પછી તમારા હોય છે લાાઈટ બિલ ને પણ કેટલું બધું આવે છે.
હા લઇટ બિલ ના ચાર્જસ બ વધી ગયા છે હા નયુનટ ચાર્જ વધી ગયા છે.
એ મીટર તો બહુ જ ચાલે છે હવે મીટર ફરતું જ હોય છે.
હમ.
બાકી છે બીધું તમારી બાજુ મોંઘું છે કે સસ્તું છે બીધું
અમારે અમે બી ગુજરાત માં જ રહીએે છીએ એટલે અમારે બી મોંઘ જ છે બધું.
હા એ તો દરેક જગ્યાએ મોઘું જ છે.
બીજા સિટી કરતા પણ
ના બાપા ના ના બધી જગ્યા એ મોઘવારી તો ખેડામાં જવું કેડ તો સિટીમાં જવ બધી જ જગ્યા નું ક છે.
હમ.
આટલા નાના નાના કપડા છે કેટલા મોગા મળે
મ સાચ વાત સાચી વાત છે છોકરાઓ ના કપડા મોટા છો કપડા જેટલા જ વધ એનાથી વધ મળે હરિદવાર બ છે ત્યારે
બધું જ હવે તો માર્કેટમાં જવ એટલે તમારે પાંચસો તો કઈ જ ના હોય.
ઘણી બહાર નીકળે એટલે પાંચસો પૂરા હમ માન શાકભાજી લેવા તમે શાક લેવા જાવ એટલે તમારા પાંચસો રૂપિયા પૂરા
હમ એ તમારા બે નોટ તો ખુલ્લે જ. અત્યારે તમે માર્ માં જો કઈક લેવા મારા હજાર રૂપિયા તો થઈ જ જાય છે એમાં તો એ ગણતરી એક બે વસ્તુ તો ન હોય છે પાછું વધારે લેવાઈ જાય. પછી
પરિસ્થિતિ શું થશે હળ હળ તો પ્રશ્ન બની ગયો છે મોંઘવારી અત્યારના સમય પ્રમાણે માણસ માટે સામાન્ય વર્ગ વાડ મધ્યમ વર્ગ માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે. મોંઘવારી સામે ટકવું કરી તે જીવન ગુ ગુજરામ ચલાવવું કઈ રીતે
એ કેવું છે આપણા મિડલ મિડલ ક્લાસ ની થઈ ગયું છે હવે. કે જો આપ સચવી તો નહીં શક છોકરાઓ માટે હવે ખાલી એજ્યુકેશન એ લખી શકાય આપડી. કે આવી કરો તમે એ જો કેશન લો ને તમારી જાતે કરો એવું
બરોબર એ જીધું એને હજી શું કમાવ છો તમે એ જે તમારી બધી મોંઘવારી ના કારણે એમ જ ખર્ચ જયારે તમે એની માટે બચત નું કોઈક બચત નથી કરી શકતી. ગુજત સરકાર ની ઘણી જ યોજનાઓ છે. તમે અહિયાં તમારે આવી રીતે બચત કરવા આવી છે ફંડ છે એમાં તમે બચત કરો પણ વધવું જોઈએ ને મોંઘવારી ના કારણે મધ્યમ વર્ગ પાસે વધતું જ નથી કઈ. તો કઈ રીતે બચત કરી શકો બચત નું તો વિચારી શકે એમાં છેજ ન
એજ તો પૈ પૈસા બચે તમારા તો
હા એક મહિનાની સેલેરી એને આવી રીતે જ પૂરી થઈ ગઈ છે મઘરી ના કારણે
એજ તો વાત છે જો તમારે બચત કરવું હોય. પણ એના માટે તમારી પાસે સેવિંગ આ સેવિંગ થતી નથી આપ મોંઘવારી થાય છે હવે એટલે છોકરાને એવું જ બનાવાનું કે ભાઈ તમે ખાલી ભણો સ સારું એજ્યુકેશન લોન તમારે જાતે કરો બધું
જે બધું જ શિક્ષ આભાર છે તમે સારું શિક્ષણ મેળવ છો તો ત સારા તમારી લાઈફમાં કોપ વધારે તમને તો ચાસ મળશે તો તમે સારું એવું કમાશો તો તમને આ મોંઘવારી થોડી એટલી બધી મતલબ ફેસ નહી કરવી પડે કે તમને આટલું
હા એ કેમ હ એ આપડું કેવું છે આપણ હવે એમને ખાલી જે છે આ પુરાઈ શકે છે પણ એમનો ટાઈમ એવો આવશે ને એ વખતે બ વધારે મોંઘવારી હોય તો એ પ્રિપેર અત્યારથી ર છોકરા તો આગળ જઈને એમને બહુ હ. પડી પ છે.
હ ઘરી પાછળ હ ઘરી પાછળ રી વધ પાછળ ન કારણો પણ એ છે ને કે ખેતીલાયક જમીનો ઘટી રહી છે. એટલે ખેત ઉત્પાદન ઓછું થઈ ગઈ છે એમ.
પણ એમાં એવું છે ને ખેડૂત ને પણ બહુ નકો નથી બેચારા અને એ પણ મોંઘવારી ના લીધે એમનો પણ માલ સસ્તામાં આવે.
રસ્તામાં પછી વાતાવરણ અત્યારે લઈ જાય છે એટલે એના કારણે કુદરતી આફતોના કારણે એને નુકસાન થાય છે એ પણ કારણ છે મોંઘવારી પાછળનું
બરા
કેટું ઉત્પાદન જેટલું વસ્તીની સામે ઉત્પાદન
હાય આટલું કરીએ હવે બીજું શું કરી શકે. જોઈ લેવાનું ચાલો સારું તમાર સાચી વાત કરીને સારું લાગે મળીએ કછા હા.